સાવ જ સંભળાય જ
હા આવે છે તમને આવે છે? તમારો અવાજ?
હા આવે છે.
કેમ છો તમે મજામાં?
હા બસ મજામાં જુઓની, આ હમણાં જ આ નાનાં છોકરાઓ સાથે અમે રમવા ગયેલા હતા બીચ પર, તો ત્યાં બધી ગેમ્સ ને એવું બધું રમવા ગયેલા હતા થોડા ત્રણ ચાર દિવસ આઉટઢોર પ્લે રમવા લઈ ગઈલા હ
તમે કયા ગયેલા? હું પણ એ જ એના માટે તમને ફોન કર્યો કે આપણે યાદ છે આપણે પહેલાં નાના હતા ત્યારે કેટલું રમતા બધું, બહાર નીકળીને ભેગા થતા સોસાયટીમાં, ને આપણે કેટલું થપોડાય પછી સાકર આઠ જે, રમતા પછી સં સંતા કુકડી રમતા અને બધું, કેટલું રમતાને મજા આવતી તમને યાદ છે આપણે રમતાથી?
હા હા યાદ છે ને એ બધું તો. પણ હવે તો એવું બધું રહી જ નહી મળે હમણાંના જે છોકરાઓ છે બધા મોબાઈલ નહી બધામાંથી જ ઊંચા નથી આવતા. પહેલા તો આપડે બધા જે હતા આઉટડોર પ્લે ગેમ કેટલા રમતા. સંતા કોકડી પછી થપ્પો દાવ, પછી આ પેલું ડબ્બા ફોડ એવી રીતના બહુ બધી ગેમ્સ રમ્યા કર તા તા હવેના જે બધા છોકરાઓ છે તે તો બધા ભૂલી જ ગયા છે, એ લોકો બધા તો આવે મોબાઈલ માં આખો દિવસ લાગી રહી, અથવા તો બાર અ જવાનું થાય તો આવી રીતના, એ લોકો આવ બધી ગેમ્સ રમતા જ નહી મળે બધા ભૂલી જ ગયા, આપડે ધીરે ધીરે ચાલુ કરે તો એ લોકોને, થોડી ખબર પડે બાકી તો એ લોકો આ બધું ભૂલી જ ગયેલા હવે તો બધું, બેસીને બધી ગેમ વધારે બિઝનેસ પ્લાન છે, પછી આ કેરમ છે એવી બધી ગેમ રમેં. તમે કઈક કોઈ ન્યુ ગેમ રમાડો છો કે ની?
હા એ જમે બી એવું જ એટલે થોડા એ લોકો ઘરની બહાર નીકળે તો, અ રમાડીએ છે પેલો, આપણે સર્કલ ડ્રો કરીને પથ્થર નાખીને જે લંગડીવાળું રમતા એવું થોડું બતાવીએ લોકોને તો કંઈ નવું લાગે, પછી નીચે અમારા કમ્પાઉન્ડમાં ક્રિકેટને એવું પણ રમાડીએ છોકરાઓને કે, એ બાને આઉટડોર ગેમ્સ પણ રમતા થાય ગાર્ડનમાં લઈ જઈએ, પણ ગાર્ડન તો કેવું હવે કોમન છે, પણ એમાં તો હવે બધા જ જાય પણ, આ રીતે બધી અલગ અલગ ગેમ્સ રમાડીએ એ લોકોને. બધી અમારા જમાણામાં રમતા નાના તા ત્યારે અમે, ખોખો ને એ બધી તો એ બધી રમત બી બતાવીએ છીએ, કે થોડું એ લોકોને બી આઈડિયા કે આવું બી રમતા તો મજા આવે, કેમકે હવેના છોકરાઓનું કેવું છે કે આ સ્ક્રીન ટાઈમને, મોબાઈલમાં જ એ લોકોને રમવાનું જોઈએ છે, અત્યારે તમે ગણા ને એવું જોયું છે કે કેરમ ઘરમાં હોય પણ કેરમ, દોસ્તારો ચાર દોસ્તારો સાથે નહી રમશે પણ મોબાઈલમાં કેરમ રમે છે. એટલે એ થોડું એ લોક લોકોને સમજાવવું પડશે અને થોડું, બતાવીએ આપડે તો એ લોકોને એ બધું થોડું સ્ક્રીન ટાઈમ પણ ઓછો થાય, ને થોડું આપણી જેમ આપણે જે રીતે એન્જોય કરતા, એ રીતે બાળપણનું એન્જોયમેન્ટ પણ થાય.
હા તમારી વાત તો સાચી જ છે. હમણાંના જે છોકરાઓ છે તે લોકો મોબાઈલ પર જ આ પબજી પછી આવી રીતે બધી વિડીયો ગેમ એવું બધું જ રમ્યા કરે છે. આ બધી બહારની ગેમ અમે ઓછી રમે છે એ લોક. આપડા જમાનામાં તો પેલા બધા બહાર ની ગેમ વધારે રમતા. તો જેટી આ શરીર બી મજબૂત રહેતું. હમણાં જે છોકરાઓ છે ત્યાં આવી રીતના મોબાઈલ પર ને એ બધી ગેમ રમ્યા કરે એટલે એ લોકોને બહાર ની ગેમનું તો કઈ ખબર જ નથી. એટલે આપડે તો બી એ લોકોને જણાવવું પડે કેમ કે આ બધું પબજી ને એવું બધું બી બોવ સારું નહિ આખો દિવસ આ મોબાઈઇલ થી જ આપડે બે હે હાથથી રમ્યા કરે, હાથ બી વગડે છે. આપણાના જમાનામાં તો પેલા કઈ આવું હતું જ નહી એટલે બધા બહાર આવી રીતના રમવા લઈ જતા, પછી માટીમાં છોકરાઓ રમતા ને એવું. હમણાંના જે છોકરાઓ બધું ભૂલી જ ગયા છે. એ લોકોને તો આ બધું ગંદુ જ લાગે એટલે આપડે લોકોને પણ આવી રીતના શીખવવું જોઈએ કે આવી રીતના આ આ આવી બધી ગેમ રમે, સંતાકુકડી, થપ્પો પછી આ સાકડી ફોડ પછી આ કબડ્ડી. પછી થ બીજી બધી આવી રીતના લીંબુ ચમચી એ બધી ગેમ બતાવે તો એ લોકોને બી જરાક થાય કે આવું કઈક નવું-નવું ગેમ્સ બધી છે, બાકી તો એ લોકોને કઈ ખબર નથી. સ્કૂલમાં પણ આવું ચાલે છે સ્પોર્ટસ ડે ને એવું થોડું એમ. બધી ગેમ્સ બતાવે છે પણ અહ આપડે બી થોડું ઘરે બતાવવું જોઈએ. પહેલાના જમાનામાં બી આવું હતું જ કે આ બધા ગેમ રમતા, પછી ખાવાનું બી કેવું બધું હતું કે આવી રીતના ખટા આમળા ને એવું બધું ખાતા હતા અને ઓન હમણાંના જમાનામાં આ છોકરાઓ તો આવું બધું ભૂલી જ ગયા. એ લોકોને તો કઈ ખબર નહી. કે આંલી ને બધું શું છે, પેલા તો આવ બધું મલતું, આપણે સ્કૂલમાં જતા એટલે બહાર પણ આપડે બધા ખાતા એવું બધું. શું કહુ?
તા કે રિસેસ ક્યારે પડે અને બધા અહ અમારા જમ અહ ત્યારે તો અત્યારે પણ એવું જ છે. પણ ડિવિઝન અલગ હોતા, તે ફ્રેન્ડ્સ બધા ડિવાઈડ થઈ જત. તો કેવું રિસેર્ચ જ એ કેવો ટાઈમ હતો જ્યારે ભેગા મળવાનું થતું કે કંઈ રમવાનું પીટી નું પીરિયડ હોય તો એમાં રમવાનું થતું. તો એ બાને ભેગા થતાં ને ત્યારે ટિફિન શેર કરતા તો એકબીજાનું ખાવાનું ખાવાનું ને કંઈ નવું લાવ્યા હોય કોઈ તો મજા આવતી શેર કરવાની. પણ અત્યારનું તો કેવું છે અત્યારના બધા થોડા પહેલાં થઈ ગયા છે સિસ્ટમેટિક, એ લોકો એવું બધું એ લોકોને ગમતું નહીં. મારું જ છે, બધું મારું જ છે, એવું જ કરે બધા.
હા. એ તો છે જ જે એટલે આપડે એ લોકોને સમજાવવું પડે. કે શેરિંગ બી થોડું કરવાનું હોય. બધું જ આપડું હોય એવું ને કે કે આપણને જોઈને એ લોકો પણ શીખે. આપણ પેલાના જમાના માં તો એકબીજાને ડબ્બામાંથી બી ખાતા હતા તા. તો કેટલી મજા આવતી બધાનું ખાવાનું બી મળે ને બધી રીત હમણાંના છોકરાઓને જોઈએ તો આ આવી રીતના ઝઘડિયા કરે. એટલે આપડે થોડું જ એ લોકોને પણ શીખવા જોઈએ. ને આવી રીતના એ લોકોને પણ આવી રીતના બહાર બધી ગે રમવા લઈ જાય, તે લોકો બીચારું ખુશ થાય બધી ગેમ રમવાથી પેલું શું હોય બીજાને કઈ-કઈ નવી-નવી ગેમ બી શીખવા મળે, પછી એ લોકો બી બીજા એ લોકો ના ફ્રેન્ડસ મળે તે લોકોને કે, કે આ બધી ગેમ રમીએ ચાલો કરીને એટલે આપણા જમાનાની વાત હમણાં જમાનામા બહુ ફરક હવે દિવસે-દિવસે વધ ટે ટેકનોલોજી ભી એટલી બધી ગેમ્સ આવી ગઈ, હવે તો કે વાત ન પૂછો. પેલા તો આપડે આ રીતે ટીવી બી કઈ ની હતું ને આપડે એટલે બહારનું હમણાં તો ટીવી, મોબાઈલ ને બધી લેપટોપ ને એ બધી એટલી બધી ફેસિલિટી આવી ગઈ અહ હમણાંના છોકરાઓ આખો દિવસ ઘરમાં જ રહ્યા રહે છે. આવી બધી બહાર ગેમ રમવા જતા જ નહી મળે. પેલા તો આપડા જમાના માં આવું બધું કઈ એટલા બધા લોકો બહાર રમતા, ને આવી રીતે માટીમાં રમતા, પછી દરીયે જતા આ રીતે, હમણાંના છોકરાઓ બધું ભૂલી જ ગયા છે.
થોડું બતાવીએ ને તો શીખતા રહેશે. ને આ આપણે વખતે તો બધા એ જ કે રાહ જોતા કે ક્યારે સાંજે હોમવર્ક પતે. ને બધા ભેગા થઈને કમ્પાઉન્ડમાં રમીએ કે આજુબાજુ ઘર નજીક જ હતા. ત્યારે તો રમવાની બહુ મજા આવતી. ને સોસાયટીમાં રમતા એટલે અહ.. અહ.. ઘણી વાર તો કેવું કે આપણને વાંધો બી નહીં આવદો ને બીજું બાળપણનું મને એ પણ યાદ છે, કે આપણા પેરેન્ટ્સ લોકો પણ આપણને છૂટ આપતા, કે તમે રમો તો વાંધો નહીં પણ અત્યારનું કેવું હત અત્યારે તો સાત વાગે એટલે છોકરાઓને ઘરે જ બોલાવી લે ચાલો જમવા, ના આવે પછી રમવા જજો ને એવું એકલા મક બહુ મૂકતા જ નહીં, ખબર છે થોડું પ્રોટેક્ટિવ રાખવાનું પણ એટલું બધું પણ નહીં રાખવાનું કે છોકરાઓ છૂટા પણ ના પડે એટલે એ બાળપણ આપણને પછી એ લોકોનું રમવાનું રહી જાય.
હા. એ પણ વાત સાચી ને હમણાં નહી જનરેશન ના લોકો જેટું કોમ્પિટિશન એટલે બધા છોકરાઓને રમવા વગર તો બધા મોસટલી ક્લાસીસમાં જ મુકી દે છે એટ એ લોકો બધું બાળ પણ પણ છીનવાઈ જાય છે. એ લોકોને કઈ રમવાનો ટાઈમ જ નથી. હજુ સ્કૂલ થી નહી આવી, ને બીજું લેસન હોમવર્ક કરીએ ને સાંજ ટ્યુશન ન ટાઈમ થઈ જાય, ને પછી બધી એક્ટિવિટી ના ક્લાસમાં મોકલાવે, એટલે રમવાનો ટાઈમ જ નહી મળે. એ બધું ભૂલ થ ગ હવે ધીરે-ધીરે છોકરા જો મોટા થઈ જાય તે લોકોને આ બધું ર પછી ઓછું જ થઈ જાય એટલે આપણેે પણ આ રીતે કરવું જોઈએ કે એ લોકોને આવી રીતને બહાર રમવા દવા જોઈએ બધું એક્ટિવિટીને એ કરવું પણ ઓછું કરવાનું એમ કેમકે હમણાં જ રમવાની છે એ લોકોની ઉંમર છે પછી કઈ રમવા નથી પછી તો એ લોકો એ લોકોની લફ ની અંદર બિઝી થઈ જાય તો કોઈ ટાઈમ મળતો જ નથી એટલે આ નાનપણની જે ઉંમર છે તેમાં એ લોકોને જેટલું રમવું હોય તેટલું રમી શકે એટલે આપણે થોડું એ લોકોને રમવા પ્રત્યે તો થોડું એ લોકોને છૂટ આપવી જોઈએ કે રમો જેટ કેમ કે એનાથી જેનો વિકાસ થાય એ લોકોને એને ફિટનેસ પણ રહે બાકી ઘરમાં ને એમ રમ્યા કરતા લોકોને કઈ થવાનું નથી બહારની જે ખુલ્લી હવા મળે તેની પણ એ લોકોને સારું લાગે ને બહાર ના વાતાવરણથી પણ એ લોકો વાય એકબીજા સાથે મળે એને આ રીતે ટેવાય એટલે બધી
હા ત સાચી વાત છે તમારે થોડું કરું જ જો અતારના સ્કૂલ વાળા પણ ઘણું બધું ચાલુ કર્યું છે ધીરે ધીરે કે એ લોકોને સ્પોર્ટ્સ ડે ની પ્ર પ્રિપેરેશન કરાવતા રહી ને કંઈ ને કં રમાડતા રહી ને આપણા એ રીતે એ લોકોનું બાળપણ બી જળવાય રહે એ લોકો પણ અત્યારે પ્રેફરન્સ એ જ આપે કે સ્ક્રીન ટાઈમ ઓછો રાખો ઘરે બધી નવી નવી એક્ટિવિટી કરાવો તો બાળપણનું યાદ રહે કેમકે એક્ટિવિટી થ્રુ જે બી કંઈ શીખશે છોકરાઓ તે લોકોને ધ્યાન જ રહેશે એટલે એ ઘણું સારું અત્યારે ઇનિશિએટિવ ચાલે છે બધી સ્કૂલોમાં
હા એ તો છે જ એટલે બધી સ્કૂલ ની અંદર તો હવે આવી રીતના કય એક્ટિ કરાવતા જ રહી છે જેથી અલગ અલગ ફિટનેસ ને નવું નવું કંઈક શીખવા મળે પેલાના જમાનામાં કેવું આપણે રમતા હવે તો બધી આ કલરિંગ જેવી જેવી આવે વાટી જે તેનાથી લોકો બધું બન આવે છે એટલે લોકોનું પેલું હેન્ડ મુવમેન્ટ એ બધુંેું ડેવલોપ થાય છે એટલે એ લોકોને પણ ગમે કે આ કઈક નવું શીખવા મળ્યું એવી રીતના બધા બોલ્સ નાખવા નવી નવી એક્ટિવિટી લોકોને કરાવી ઘે એટલે લોકોને બી ગમે આપ પેલાના જમાનામાં તો આવું કઈતું નહ ને રી સ્કૂલ બી આપે જતા બાલ મંદિર, આંગણવાડી હતા તો ત્યાં જતા હતા તો હું એટલું બધું કઈ શીખાડે નહી, હવે તો એટલું બધું આવી ગયું છે. કે ધ્યાન છોકરાઓને પણ બહુ શીખવા મળે છે. એટલે આ બધી એક્ટિવિટી ઘરે બી મજા આવે લોકોને પણ ગમે, અને આ બધી આપડે આઉટડોર ગેમ પણ એ લોકોને બતાવીએ તો એ લોકોને થોડું, શીખવા પણ મળે કે આ બધી નવી નવી ગેમ્સ શું છે કેમ કે પેલાના જમાનામાં આ લોકો ને તો કઈ ખબર આપને શીખેલા હતા તે જ આપણે એ લોકોને, શીખવાવાના હતા, હ ચાલો ત્યારે.
તમારી સાથે વાત કરીને ઘણો આનંદ થયો, પાચ વા આપણે કઈ
હા.